હલો.
હલો હા આવે છે આવે છે આવે છે હા. હા છે, હા બાલ્કનીમાં ઉભી છું. ને અમારા ઘરના શું છે સ્ટેશન નિયર બાય છે ને હા સ્ટેશન નિયર બાય છે ને. હા એટલે હા. સ્ટેશન નિયરબાય છે એટલે આવે.
હા એ જ મેં કીધું કે આટલું બધું આમ ક્લિયર અવાજ આવે છે એટલે બઉ નિયર બાય છે.
હા હા, એકદમ એક્ઝેક્ટ પ્લેટફોર્મ સામે જ દેખાય છે અમારા ઘરના
ઓહો અમારે ટેમ્પરી ટેલરી આમ દેખાતું તું આ પ્લેટફોર્મ દેખાતું અમબ્રિજ દેખાતું હવે નથી દેખાતું. હવે બધી બિલ્ડીગો બની ગઈ ને મોટી મોટી. અચ્છા અરે ત પેલા એક રૂમ જોયું હતું ને એ એકદમ નજીક હતું. આમ પણ આમ સ્ટેશન થી નજીક હતું પણ આમ તો પણ આમ લાબુ કેવાય.
હ
પણ પાછળની બેક સાઈડમાં છે ને ટ્રેક્સ આવતા હતા આમ ટ્રેન ના. પછી અમે લોકોએ કેન્સલ કરી મે કીધું કે આવી રીતના એકદમ નજીક હશે તો પછી, ઓલ ટાઈમ એક્સપ્રેસ ટ્રેન ને બધી જતી હોય તો મેં કીધું કે પછી હું ના થાય કઈ. પછી અમારે તો અમે લોકો એટલું નજીક નથી તોય અમારા વાયુ ની ઊંઘ નથી થતી.
અચ્છા અચ્છા, આમાં નહી એ તો છે જ કારણ કે અમે લોકો પોતે બી અહિયાં રેવાનું ને ત્યારે રાત ના શું છે, એકદમ હોય અને પ્લસ રાતના હેવી વેહકલ છે ને એ બધા રાતે જાય ને હા એ લોકો ખડખડ કરતા જાય ને લ ટ્રેનમાં, તો રાતે અમે લોકો આવ્યાને સફ થયા ત્યારે થોડા દિવસ એવું લાગ્યું બઉુ. કેરાતે જરા કે આપડે ત્યાં રેતા ત્યારે એરોપ્લેન ઉપર ઉપરથી જતા તો આપને એમ લાગતું ને બીજા ને ખબર બીજા ને એમ લાગે કે આ લોકો કેમ સુતા હશે. એટલે આપડે યાદ જ થઇ ગઈ હતી કે એ ટાઈમે કે પ્લેન જાય છે, એ રીતના આવે. હવે એવી રીતના અમારું અહિયાં થઈ ગયું છે, થોડા ટાઈમ થઈ ગયું ને એટલે હવે અમને ચા પણ સામે વાળા તે અત્યારે મને કેમ કીધું ટ્રેન નોવાજ છે, એમ સામે વાળા મને. કે ટ્રેન નો અવાજ આવે છે, બાકી મને ખબર ના પડે ભાઈ. કારણ કે મારી રોજ આદ જ થઈ ગાય છે.
હા અચ્છા એટલે એટલે ઓટોમેટિક ન એક ઇગ્નોરન્સ આવી ગયું છે.
હા હવે રાતે બી કઈ ખબર ના પડે મસ્ત ગમે એટલા. જાય કઈ ખબર ના પડે માલગાડી વગેરા જાય તો એ. સુઈ જાય અમે તો આરામથી.
અચ્છા અમારે આને અમને તો વાંધો નથી આવે પણ છે, ને નાનો. એને એને તકલીફ. પડે એને તો અમે લોકો આમ દરવાજા ન ન બોગડે ને કે આજ અર્જન્ટ કામ આવ્યો તો આપડે આમ. દરવાજો ખોલ્યો ને તો આમ નોબ ફરે ને. એમાં પણ એવું ઉઠી જતો બોલો હમણાં તો પેલા તો એટલો સેન્સિટિવમ બાપરે તો અમે લોકો કે આ આને અમે લોકો સુડાવું કેમ અમે લોકોને સાફ શાંતિ કરવી પડે. આમે આપસમાં બોલી ને ઈ પણ છે ને પછી આમ એવી રીતના કરીને વાત.
એટલે શું છે, હવે એની હેબિટ નથી ને કોઈ બીજા ના નાના છોકરા ન કે અવાજ સા સાંભળવાની. તમારા ઘરમાં આમ બી શાંતિ નો માહોલ બધા મોટા હોય એટલે આપડો કેમ હોય ફરક પડે ને.
નહી પણ અમને અમારા ઘરમાં તો વળી પાજો છે, ને નિયો. અરો અવાજ અમે તો એને ના પાડતા કે ત બલતો નહી બોલતો ને અવા એ એને પડાવતા પછી એવો અમે લોકો કરતા હો બાપરે એને. ઊંગાવા માટે કારણ કે એની ઊંઘ બહુ જ ઓછી થઈ ગઈ હતી. કાલ નું સેલિબ્રેશન તો અમારું કેવી રીતના કે ભાઈ અમે લોકો. છોકરાઓને બોલાવ્યા નોતા ને. કોઈ ને પણ પછી ખાલી છે, ને ના ના. બીજું હમણાં જેનું છે, ને કહી ને કે મહિનો. થશે સમજ આવે કદાચ હા મહિનો દિવસ એટલે. પંદર દિવસ થયા છેને વીસેક દિવસ એને છે, ને આમ થોડીક છે, ને ટોયલેટ માંથી છે, ને. બ્લીડિંગ થતું હતું તો અમે લોકો. કોઈ દેશમાં એના વાળ દઈ આવે ને પછી અહીંયા આવે ને પછી એને કન્ટિન્યુ થતું હતું એટલે સમજને કે ત્રણ મહિના. જેવું કન્ટિન્યુ એને બ્લડિંગ થતું. એ જયારે બી પોટી કરે ને તો એને બ્લેડિંગ. પોટી કરે થાય એટલે અમે લોકોને બધું દેખાડી ડોક્ટરો ને. ડોક્ટર એમ કે કે ભાઈ એને છે, ને કોન્સ્ટિપેશન. તકલીફ છે, એટલે એટલે એને છે, ને આમ. બહ કડક કર્યો હશે ને તો છોલાઈ ગયું હશે. તો એના માટે કરીને એ લોકો દવા આપતા કે ભાઈ પતલું કરે પતલો કરે. પતલોછી કરરતો તો પણ છે, ને એવી રીતને એને બ્લીડિંગ થતું. એમાં પણ પછી ક્યારેક હોય ને ક્યારેક હવે લોકો. દવા આપે આપે દવા આપીએ તો એ શું કરે કે એક વાર જેને આવતું હોય એની જગ્યાએ એને બેચ ચાર વખત આવે પછી. પોટી એ બે ચાર વગર પોટી કરે તો જેટલી વખર પોટી કરે એમાં એને આમ બ્લેડિંગ થતું.
પછી અમે લોકો મતલબ ઘણા માં પણ આવ્યા હતા મતલબ ત્યાં પણ એક ડોક્ટર ને દેખાડ્યું ડોકરે બીમ કીધું કે હા એને અંદર આમ આવી રીતના જીરો પડી ગયો હશે ચીરો બહુ મોટો હશે ને એટલા માટે કરીને એને એમ થાય છે પછી એને બી પોતાની બધી એન્ટીબાયોટિકને બધી આપી પણ હ કે બ થાય વળી પાછી બે દિવસ સારું હોયને ત્રીજા દિવસ વળી પાછું હોને ચાલુ થઈ જાય તમે લોકોછ પછી ભાઈ ને પછી અમે લોકોને બી થોડું થાય ને કે આટલું બધું કેમ કારણ કે પછી હવે કન્ટિન્યુ અગર બ્લીડિંગ થતું તો થોડુંક આપને બોડી ઉપર બી અસર આવી જાય થોડુંક થોડુંક બી જાય તો શરીરમાં બ્લડ કેટલું એ બ થ હતું તો છોકરાનો કલર ચેન્જ થઈ ગયો પછી મેં મારી મમ્મી ને પણ કીધું મે કીધું આને લોકોને કહું કે બીજું કઈ સારું કરે આવી રીતના સામ ન થવું જોઈએ પછી એ લોકો ને ડોક્ટર ની ખબર પડી તો એ ડોક્ટર છે ને અહીં ગોદરાજ હોસ્પિટલ આવતા તો ગોદરેજ હોસ્પ હોસ્પિટલમાં એને જઈને દેખાડ્યું તો એ કે કે ભાઈ અહિયાં ગોદરેજ હોસ્પિટલમાં છે ને એનો કો આમ છે નહી આ સાધન નથી ટોલ્સ નથી ઈ સ્પેશલસ્ટ પણ એને ચેક કરવા માટે ટ ને ટૂલ્ અવેલેબલ નથી એટલે તમે છે ને સ્લ હોસ્પિટલ છે ત્યાં હોસ્પિટલમાં તમે લઈ આવો પછી સ્િયલ હોસ્પિટલમાં લઈ ગયા વાડીિયા કરીને જે આપ છેમ વાડીિયા હોસ્પિટલમાં લઈ ગયા ને તો ત્યાંછ પછી અ કીધું કે ચેક કરવું પડશે અમને તો તમે તમને રોકાવવો પડશે એનું ચેક કર અમને ચેક કઈ કરવા માટે અમને અમને કઈ ખબર નથી પડતી એટલી બધી કઈ તો એને રોકાવ્યું ઓબ્ઝર્વેશન કે હા અડર ઓબ્ઝર્વેશન ને પછી જે એની હાલત થઈ કારણ કે હવે બે વર્ષનોો છોકરો
હા
હ એમને પૂ બાઉલ ખાલી કરવું પડશે એના અંદર આમ કે કેમેરો અંદર થી નાખવો પડશે તો અમને ખબર પડશે કે ક્યાં થયા છે તો એ હા તો એ કે અંદર અગર પોટી ભરેલી હશે કે અનાજ કે ખાવાનું હ તો પછી થોડીને દેખાવાનું છે શું છે તે તો પૂરો બાઉલ ખાલી કરાવી એટલે એ લોકોએ ને આમ દવા આપીને દ માંથીને હા દવા નાખ એનમિયા આપ્યો એને પછી મોઢામાં આમ ટ્યુબો નાખી મોઢામાં પાણી નહી પીવાનું હવે આવી રીત પાણી પીવાનું
હા હા હા
બાપરે એવી હાલત થઈ છોકરાની બાપરે બહ ખરાબ હાલત થઈ તે એટલે એ તો એના મમ્મી પપ્પા જે રોકાયા હતા અને બીજા કોઈને અલાઉડ ના કરે એક આ જણા અલાઉડ છે બાકી કોઈ નહી તો તો પછી ના પાડી કે નહી હાલે આ લોકોને આવી રીતના જ આપ પડ તમને એ ખાવાનું કઈ ન પાંચ વા પેલા કીધું કે કાલે સવાના સાડા આઠ વાગે ટેસ્ટ કરવું છે એટલે અમને આવી રીત આ બધું પ્રોસીજર છે તો પ્રોસીજર લોકોને તો કઈ ખબર ને એ લોકો તો ખાલી ચેકિંગ માટે ગયા હતા સવારના નવ વાગે આમ કીધું ગૌ પીઢી છે તમે ત્યાં આવીને બ તો ત્યાં કીધું કે એડમિટ થવું પડશે ચેકિંગ કરવા માટેમને એડમિટ તમને થવું જ પડશે તો પેલા તો બધા હું થોડીક શોક થઈ ગ મે કીધું ચેકિંગ કરવા માટે એડમિટ કરવાનું મ કે જે પ્રોસીજર છે એનું પોટીમ ભરેલું છે પેટમાં એટલે અમને કઈ ખબર ના પડે એ બધું ખાલી પોટી ખાલી થવું જોઈએ એનું તો એના માટે કરીને બધું આમ દવાઓ ને બધી પાછી ને પછી બેળી પાછું બીું કંઈક લિકવિડ હતું એ કે બે લીટર પીવડા હો છોકરો બે લીટર લિક્વિડ પીવે કેમ હ બોલ બે બે લીટર કેવ અને એ પણ ક્યારથી ચાલુ કર ખબર છે પાંચ વાગ્યા થી બોલ અને પાંચ વાગ્યાથી પાંચ વાગેથી એના મોઢામાં આમ કે હવે મોઢાથી કઈ પીતો નથી તો હવે અમે લોકો આ ટ્યુબ નાખી છીએ ટ્યુબ થી અમે લોકો ભરાવીશું અને આ છોકરો ઉલટી કરે ને પછી નીચેથી આમ હવે ટોયલેટ ઓલી પો બાઉલ ફ્લર કરવાની દવા આપી હતી તો આમ પાણી જેવા છી કરે કે આમ બધું આમને નીકળે એ બાપડે એવી હાલત થઈ ગઈ હતી આ લોકો ની ગતી નહી એ દીદી અમે લોકો છે ને આમ રિઝલ્ટમાં તો એવી ના હોય બીજા દિવસે પછી આમ કેમેરો નાખી ને ચેક કર્યું ને તો ખબર હો કે આપડી પોટી ની જગ્યા હોય ને એનાથી પંદર સેન્ટીમીટર ઉપર છે ને એને મસો થઈ ગયો હતો. અને મસો પણ કેવો કે સારો એવો મોટો હતો કાઢીને આપડે કઈને કે ગઠ ગાંઠ થઈ ગઈ છે અંદર. હા હા એવી રીતના આમ મસો થઈ ગયો તો એને અંદરની ટ્યુબમાં એની છે ને ટોયલેટ આમ પો ટી નીકળે ને જે એ ટ્યુબમાં અંદર ની તરફ માં થયો હતો. તો એ ટ્યુબમાં છે ને ત જયારે બી પોટી નીકળતો ને તો ઓલી છે ને ઘસાતી ગાંઠ એટલે એમાંથી પ્લેટિંગ થતું અરે કરતું કરતો પેલા રડતો થયો એને પેલા છે ને સ્ટાર્ટિંગમાં જયારે એને થયું ને તો બવ જ જોરદાર રડે. અમે લોકો કહીએ કારણ કે એની ડોક્ટરે અમને શું કીધું હતું કે એને દાંત આવે છે ને એટલે કાં તો એને ઝાડા થશે અને કાં તો પછી એને કોન્સ્ટબેશનની પ્રોબ્લેમ થશે કાઈ બી થશે આમ એવી રીતના ક કારણ કે છોકરાઓને બધા ન અલગ શરીર હોય એટલે કોઈને કઈ થાય ને કોઈ ના થાય. તો દેખાડવા યા તો છે ને એને દાંત આવે છે ને એટલા માટે કરીને આને થઈ રહ્યું છે તો આપણે એટલે પછી આપડે બી એમ જ કરીને પછી કન્સર્ન કરી લીધું કે હા ઠીક છે ચલો હવે દાંત આવે છે એના લીધે આ પ્રેશરની તકલીફ છે તો એમ કરીને અમે લોકોએ ટાઈમ કાઢ્યો પછી ક આમ થવા લાગ્યો ને તો ડોક્ટર પાસે જતા પણ ઓલી ડોક્ટર બી સમજી ન શકતી પછી એને બીજા પાસે સર્જન પાસે મોકલાવ્યું એ સર્જન કે કે આને અંદર જ કોન્સ્ટિબેશન ના લીધે ચીરો પડ્યો છે. પછી એના થી વાળી ત્રીજા સર્જન પાસે ગયા કે ભાઈ આની દવા લઈએ આને બવ મોટો ડોક્ટર છેને એક્પિરયસ છે. આપડે શું કોને કેવાનું આપડે શું કરી શકે એક એક માં પછી ઓ આ ડોક્ટરે કીધું કે તમને ગમે એવું આપડી આંગળી કઈ પંદર સેન્ટીમીટર ની તો ન જ હોય ને ડોક્ટર ની આંગળી પંદર સેન્ટીમીટર અંદર એને પંદર સેન્ટીમીટર નો ગેપ હતો ઓલી જગ્યાથી એ એ લોકોની આંગળી અ હા એ નાખે પણને તો પણ અ એ ખબર જ ના પડે અને એ સિક્સટી થી સિકસટી ટુ સેવન્ટી પર્સનટ ની જગ્યા એને બ્લોક કરી નાખી તી
હમ્મ, તો આ બધું પ્રોસીજર કર્યું ત્યારે એને બેહુસ વગેરે કર્યું
હા એને પછી એને સીસી આપ્યું હતું બેહોશ કર્યું હતું આમ તો કરવા ન દે. હા પેલે એનેસ્થિસ્યા આપ્યું ત એને અને પછી અ એને આ પછી કેમેરો ભરીને પછી અંદર એટ પૂરો સમજ ને પૂરે ઇન્ટેન્સાઈન એને ખાલી કરી નાખી હતી પૂરો એટલે કાઈ પાણી પણ ના હોવું જોઈએ. એવી રીતનું સાવ કલીન કરી નાખ્યું હતું અને બિચારો એ એની માં કે કે દીદી વિચારો સુવે ને કારણ કે મમ ની આદત એ કે કે મમમ આપવાનું નહી એને કાઈ પણ આપવાનું નહી કે આપવાનું જ નથી કાઈ પણ તમને કહીએ છી ને પાણી પણ બંધ કરાવી નાખ્યું તું કે આ બે લીટર પાણી આટલા વાગ્યા સુધીમાં ખતમ જ થઈ જવું જોઈએ. હા એ બોટલ આવી આપતા તા અને આવી પણ હવે નાનો છોકરો હવે હાથ થોડી કઈ સીધો મૂકે તો એટલે એ ની જગ્યા એ બીજે પછી એ લોકો તો શું વે ગવર્મેન્ટ વાળી હોસ્પિટલ એટલે એમને તો ટોચવા જ હોય એ જ કે ઈ લોકો જે અહીંયા ના મળે તો બીજેથી છે પણ એ જે વિચારે જ નહી કે ભાઈ હા નીચે નાગ્ય કારણ કે આવટ તો થઈ જતી હા ઈ બધી પીડા અને બીજું પેટમાં ભૂખ ભૂખ તો હોય જ ને યાર આમ માણસ આમ એમાં મોટું સુખાય મોટું સુખ કાય એનું એ કે કે છોક છોકરાની એવી હાલત થઈ ગઈ તી દીદી આમ એવું આમ જીવ બડતો તો પણ પછી અમે મન મજબૂત કર્યું કે ભઈ આ ત્રણ મહિના થી હેરાન થયા છીએ ને રિઝલ્ટ નથી મળત કમસેકમ આપણને ખબર તો પડે કે શું છે તે અને હા અને ડોક્ટરે જેવું હતા એટલે એટલું હતું કે તરત ફાસ્ટ થઈ ગયું એટલે જેવું જોયું ને કે આવી રીતે આ પ્રોબ્લેમ છે. એટલે એને તરત જ કીધું કે બહાર આવી ને એને કહી દીધું કે આવી રીતના પ્રોબ્લમ છે ને અમે આનું આ ઈલાજ કરવું છે તમે કન્સન આપી દો તમારું બસ પૂછો કર ટાઈમ વાઇમ કાઢવાનું કઈ જ નહી એટલે તરત જ ઓલખ થાય એ સેમ ટાઇમમાં કારણ કે વળી પછી બીજી વાર પ્રોસીજર તમ એક કે બીજી તમે હમણા ટાઈમ લેશો તો